બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા અ અ તો પછી આ ટોપિક માટે વાત કરવાની હતી. પાણી, ડ્રિંકિંગ વોટર.
હ અ, બરાબર.
હમ્મ, પાણી જરૂરી છે આપણા શરીર માટે સેહત માટે, સ્વાસ્થ્ય માટે
સાચું કીધું આજકાલ આપડે પાણી વગર તો કઈ કામ પણ નથી થતું.
નથી થતું એટલે અ સમજી ગયા ને કે આપડણે કઈ પણ બીમારી હોયા હોય તો ડોક ટર એક જ સોલ્યુશન કહે છે કે પાણી પીવો તમે એમ.
હા, સાચી વાત અને રોજે આપણે દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.
જોઈએ, હમ્મ. આજે જે વરસાદ વચ્ચે નહીં પડી રહ્યો હતો કે તેના માટે ભી એ જરૂરી હતું ને હવે પડે છે એ પણ જરૂરી છે બધે જ રીતે ઇમ્પોર્ટન્સ છે પાણી.
સાચી વાત છે પાણીથી જીવન છે અને જો
બે તો રહી શકીએ, પણ જેમ-જેમ જાય, આપણું બડું સુકાવા લાગે. પાણી વગર આપણને ચાલતું નથી એમ.
સાચી વાત છે.
આપણા શરીર નું સિત્તેર ટકા ભાગ રીયો એ પાણી માટે છે એમ. મગજ, લોહી, પાચન બધું પાણી પર જ ચાલે છે.
હમ. દિવસ ના પાણી પીવાથી આપણાને શરીર નિરોગી અને સારું પણ બને છે. ઘણા બધા હવે તો થયા છે, ડોક્ટર્સ ને અ પેલું કે છે ને કે, ડાયાબિટીસ હોય હોય, એક કુકિંગ કરવાનું કહે છે, અને પાણી ખુબ પીવા માટે ડિહાઈડ્રેશન નો પ્રોબ્લેમ હા. કેટલા બધા જેમને મોશ્ચર નથી રતો, સ્કીિન પર. તો ડોક્ટર બી ત્યારે એ જ સલાહ આપે છે કે, તમે પાણી ખૂબ પીવા તો સ્કીન ઉપર, હેર ઉપર, જે અત્યારે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. હેરફોલ ને, બધાના એના માટેનું
સાચી વાત છે, એના માટે આપડણે તરસ લાગે, એની રાહની જોવાએ. જો આપડે પાણી તો સતતું જોઈએ. હમ, અને આપડે જોઈએ કે અમારે તો હમણાં જે બહુ પાણીમાં પ્રોબ્લેમ્સ ચાલે છે, તો ઘરના કોઈ પણ કામ માટે પણ આપણે પાણી તો રિક્વાયરમેન્ટ હોય જ પાણીની.
કેવી?
એટલે પાણી વગર કોઈ પણ કામ થતું નથી ને, આજકાલ. ઉદ્યોગોમાં પણ એટલું બધું પાણીની જરૂર પડે છે.
હમ, હવે અત્યારે ક નોર્મલી વાત કરીએ કે, આ વરસાદનું પાણી તો ઘણા લોકો હવે તો વરસાદ પાણીને સ્ટોરેજ કરે છે. કે એ પછી આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ.
હમ.
એના આપણેે વૃક્ષો પણ વાવવા પાણી ના બચાવવા માટે, કારણ કે વૃક્ષો છે, એના મૂળ થી પાણી ને, જમીન સુધી પહચ ચાડે છે, અને પાણી નો સંગ્રહ કરે છે.
હમ.
તો એ આપણને આગળ જતા ઉપયોગી બને એમ.
ઉપયોગી બને છે, એ જ વસ્તુ છે.
પછી એટલી ગરમી એ મતલબ ગરમી પણ આપણે અહીંયા એટલી જ પડી હતી. તો ત્યારે માણસોમાં કેટલું મોશ્ચર અને પાણીની ઓછત થતી હતી, ત્યારે ડોક્ટર્સ એક જ સલાહ આપતા હતા કે, કલ્પના રીતે કોઈ પણ બધા જ લોકોએ, આખા દિવસમાં બે-એક બે લીટર તો પાણી પીવું જ જોઈએ, એમ આનાથી વિશેષ કઈ છે જ નહીં એમ. ખાલી એટલું કે હા જે વાળું છે, સ્વચ્છ પીવો કે, જે આપણા શરીરને નુકસાન નહી કરે.
હમ, આપણે પાણી સવાર માં ઉઠીને તરત પીવું જોઈએ છે, જેનાથી એનર્જી પણ આવે છે અને આપણે પાચનમાં પણ સરળતા રહે છે આપણી સ્કીન પર પણ ગ્લો આવે છે વજન પણ કંટ્રોલમાં રહે છે અને આપણી કિડની પણ સાફ કરે છે.
સાફ કરે છે, બધી જ રીતે એટલું ઉપયોગી છે. અને અ ઈઝીલીથી મળી જાય એવી વસ્તુ છે અને આપણેે બધા લોકો છે ને તે દવા ને એ બધાના માટે દોડધામ કરીએ છે. એની જગ્યા પણ આપણા ઘરમાં જ જે દવા છે તે આપણે ઉપયોગ નથી કરી શકતા.
હા સાચું કીધુ આવ સાંભળે. હમ્મ.
આપડે તો પાણીની જરૂર છે જ પણ આ પૃથ્વી પર છે મનુષ્ય જીવ જંતુ છે એવું બધું પાણીની એટલી જરૂર પડે છે કે કશું છે પ્રાણી
હમ્મ, સાચી વાત છે.
જો આ વરસાદ નહીં આવે આપણેે તો પાણી નો સંગ્રહ કરી શકીએ છીએ અને ગમે તે રીતે પાણીનો આપણે સમસ્યા હોય તો એમાંને સમાધાન કરી શકીએ છીએ પણ જો પશુ અને પંચો પાણી મળે તો એ લોકો ઘણી બધી હસ
સાચી વાત છે. ઉપયોગી થઈ રહ્યું છે પાણી હવે તો. અને મને તો એક એટલું જ સમજ પડે છે કે જે ડોક્ટર રિકમેન્ડ કરે છે હવે તો. કે તમે આટલું ચાલો અને બોટલ તમારા હાથમાં રાખો એમ. ડિટોક્સ પાણી હોય છે કે જ્યારે કે પાણીમાં આપણે અ કાકડી છે, બીટ છે એ બધું નાખીને પણ આપણે એક ડિટોક્સ પાણી જેવું પણ પી શકીએ. છે. પણ એ બધું આપણે એક્સ્ટ્રા મેડિસિન કે એમાંય નાખવાની જરૂર નથી પાણીમાં જ આપણે આ બધું ઇન્લુડિંગ કરી દેશું તો પાણીમાં આપણે સ્વચ્છ બનાવીને પણ આખો દિવસ એણે પી શકીએ છીએ. હમ્મ, પેલું સવારે ઉઠીન, હમ્મ.
પાણી ની આટલી બધી અછત થવા લાગી છે હજુ તો અ ચોમાસ હા, ચોમાસા ની હજી તો શરૂઆત જ છે ને વરસાદ આપણને અમુક એરિયામાં તો જોવા જ નથી મળતો. એના હિસાબે ખેડૂતો માં પણ બધી તકલીફો એ લોકોને આવશે આગળ જતા. એ લોકોના પાકને નુકસાની થઈ રહી છે. અને જો આવીજ રીતે થતું રેશે તો આપણા અ લોકોના જીવન પર પણ ઘણી બધી અસર જોવા મળશે એમ આગળ જતા. તા.
સાચી વાત છે. અવાજ છે ને ક્લિયર આ વરસાદના લીધે નેટવર્ક ઇસ્યૂ આવે છે મારા અહી, હાલો.
હવે આવે છે અવાજ? હાલો. હાલો.
હા એ જ એજ પણ છું તમને.
હવે આવે છે, અવાજ મારો?
એટલે ક્લિયરલી નથી આવતો, અમારે અહીંયા વરસાદ આવે છે ને, તો એના લીધે. પાણી એટલે બહુ જ વરસાદ નુ અવાજ આવે છે. ક્લિયર મારા અહીં અવાજ નથી આવતો.
અચ્છા, અમારી આ સાઈડ તો વરસાદ જ નથી, અમે વરસાદ ની રાહ જુ
એવું છે, અહીં તો એટલો બધો વરસાદ છે ને, આજે સવારથી
અને પાછું અમારે ત્યાં હમણાં પાણીની પણ થોડીક પ્રોબ્લેમ ચાલી રહી છે, પાણી આવ તું જ નથી, એટલે બધું કામ કરવામાં પણ પ્રોબ્લેમ્સ થાય છે, ઉલટાનું. હા. પીવાનું પાણી પણ લોકો છે, આ ફિલ્ટર વોટર નથી, જે લોકો ના ઘરે હોતું, એ લોકો એ પણ તકલીફ પડતી હોય છે, કારણ કે અત્યારે પાણીજેટલું ઓછું હોય છે કે, લોકોને પીવામાં પણ શુ તકલીફ થાય છે?
હલો.
હલો.
હા.
અવાજ આવે છે મારો?
આવે છે, આવે છે, એ તૂટક-તૂટક થઈને આવે છે, એકદમ ક્લિયર અવાજ નથી આવતો, વચ્ચે અટકી જાય છે.
હ ને બરોબર.
આજ વસ્તુ છે કે, બધા હવે હ.
બહુ જ.
ના એ જે ઘણા લોકો ને કે, આ વસ્તુમાં જાગૃત થવું જોઈએ કે, જે ડોક્ટર્સ કે છે, બીજા બધા પણ કે છે ને, આપણા આપણા જે એજ બધા આપણા દાદા-દાદી ને, એ લોકો હોય. તા એ લોકો પણ એવું છે, એ ખબર એ સવારે ઉઠે એટલે એ લોકો નામ અહિયાં નર એ પા પાણી મૂકી જ રાખે, એમ કે જેવું સવારે એવું ઊઠે, એટલે પાણી પી જ લેવાનું એમ. હમ, એટલું જરૂરી બને છે કે સર.
કહેવાય, અને આપડે બધાએ આદત પાડવી જોઈએ, અને બાળકોને પણ આપડે શીખવાડવી જોઈએ.
હમ, કે જેવા ઉઠે તમે એટલે બ્રશ પણ નહી કરવાનું, અને સીધું તમારે એ પીવું જ જોઈએ પાણી.
હમ.
હમ.
અને ખરેખર અત્યારે તમે જોવો કે, પાણીનો લોકો કેટલો બધો બગાડ કરતા છે. અ ચાલુ ચાલુ નળે, કપડાં ધોવે છે, ચાલુ નડે વાસણ સાફ કરે છે, અને પાણી એટલું બધું વેસ્ટ કરે છે કે, આગળ જતા લોકોને પાણી મળવું પણ મુશ્કેલ બને.
મુશ્કેલ બનશે. હમ સાચી વાત. ફરીવાલા હોય છે, તે પાણીનો એટલે કેમિકલ્સને બધું પાણીમાં નાખે છે. એવી બગાડ કરે છે.
હા, એ હિસાબે તમે જોવઓ. કે લોકોમાં કેટલી બધી તકલીફો જોવા મળે છે એ લોકો એ પાણી પીવામાં ઉપયોગ કરતા હોય અથવા તો જે અ પશુ પ્રાણી પણ પીતા હોય તો એ લોકોને પણ આડઅસર થતી હોય એના
હા.
તમે જોયું હશે ઘણી વાર આપણને જે તળાવ કે નદી નાળા હોય એમાં ઘણી વાર જે માછલીઓ છે એ પણ મરી ગયેલી જોવા મળતી
જોવા મળે છે હમ એજ એજ પણ નળીને અહિયાં થી જે બધા આવે છે શુદ્ધ થઈને પાણી આપડા અહિયાં ત્યાં પ્લાસ્ટિકની થેલી પ્લાસ્ટિકની બેગ એ બધું ત્યાં ઠલવાય છે તો હ નુકસાન જ છે પણ એલા માટે કેેશુગ સુુધ ઉકાળેલું પાણી પીવું આપડે તો નુકસાન પણ નહીં કરે
હા સાચી કીધું.
પણ સારુ લાગ્યું તમારી જોડે વાત કરવાનું થેન્કયુ
હા ભલે પછી વાત કરીએ.
ઓકે ઓકે હમ્મ.